હેલો.
હા હલો.
હા મિત્રો શું તમારી પાસે મારો અવાજ આવી રહ્યો છે?
હા મિત્ર તમારા હો મને સ્પષ્ટ આવી રહ છે.
હા. શું કેવું ચાલી રહ્યું છે તમારું?
હા એમ તો સારું ચાલે પ છેટ બ.
શું હોય ત ફ્રી મિત્ર છો?
હા હું અવે ફ્રી જ છું.
હાતો શું તમે માજો ટેકનોલોજી નો ઉપયોગ સામાન્ય જીવનમાં એના પર ચર્ચા વિર્ચારણા કરશો.
હા હું ફરીશ.
હા તો મેં. એ જોયું કે. આજના યુગમાં ટેકનોલોજી આધુનિક રીતે ખૂ જ વધતી ગઈ છે. તો ટેકનોલોજી આજે આપણા સામાન્ય જીવન નો એક એવો ભાગ બની ગયો જે તેના વગર પલા એક દિવસ ઘટના કરવી પણ મુશ્કેલ લાગતી હોય. ઉઠતા ઉઠવા માટેના એલારામ છેને હવે. રાત્રે સુતી વખતે્રીન કરવા શુંપી આપણે દરેક ટેકનોલોજીથી ઘેરાયેલા એમ લાગતું હોય. સામાન્ય જીવનમાં ટેકનોલોજી ના ઉપયોગ ખુબ જ વધતા હોય છે. જેમાં સવારથી સાત દૈનિક જીવનમાં ઉપયોગ. આપણે રોજિ આપણે જોઈએ તો રોજિંદ્ર ના જે ટેકનોલોજી એ. ખુબ જ વધુ પટ્ટા માટે ઉપયોગમાં. કરતા હોય એમ મને તો લાગે છે. હું એમ મને લાગી રહ્યો છે કે. સંચાર સંચાર માટે આપણે. સ્માર્ટફોન અને ઇન્ટરનેટ ના કારણે દુનિયાને કોઈ પણ ફોને. હેમલી વ્યક્તિ સાથે સેકન્ડમાં વાત કરી શકાય જે માટે વો સેટ વિડીયો કોલ અને સોશલ મીડિયાએ અંતર મટાવી તેવું એમ માંગવા મા આવે છે. જેથી આપણને જોઈ તો આજ ના આધુનિક ટેકનોલોજીમાં કોઈ પણ મુશ્કેલી થતી નથી જો આપણામાં સ્માટ ફોન માં સારી સગવડતા અને સારો પોતાનો જોબ કરી શકે. હોય તો આપણે સંચાર કરવામાં કોઈ તકલીફ થતી નથી. અને નાણાકીય વ્યવહારો પણ આપણે આધુનિક ટેકનોલોજી ધરમાં હાએ
કરી શકીએ છે જે આપણે બેં બેંક ની લાંબી લાઈન ના ઉભા રહીને. કરવાની જરૂર નથી પરંતુ યુપીઆઈ જેમ કે ગૂગલ પે ફોન પે અને બેંકિંગ દ્વારા શાખતી ખરીદવાથી લઈને મોટા થઈ જાય છે. જે આપને આધુનિક પદ્ધ એ તે માર માં ભાઈ આપણે જોઈએ તો મનોરંજન જે ટીવી ચેનલો જે એ હવે પોતે તે પ્લેટફોર્મ જે એટલે તેને એક યુટ્યુબ જીવયો સિનેમા એવી બધી પ્લેટફોર્મ આવી ગઈ છે ત્યાં આપણે મનોરંજન ગમે ત્યારે ના ના આપણે માજરમાં મનોરંજન માની શકીએ છીએ. ઉચ્ચ ક્ષેત્રમાં ક્રાંતિ તરીકે જે ટેકનોલોજી નો ઉપયોગ અને ફાયદા તરીકે શિક્ષણમાં આપણે ઓનલાઈન ક્લાસીસ ઈ બુ અને શિક્ષણ હામે ગામડાના બાળકો સુધી પણ પહોંચી ગયું છે તો દરેક વ્યક્તિ આ બધા પ્લેટફોર્મો પણ ઉપયોગ કરી શિક્ષણ માતા પૂરતું નથી પણ આપણે અલગ રીતે પણ શિક્ષણ મેળવી શકીએ છે જે આરોગ્ય તરફ આરોગ્ય તરફ ઓનલાઈન એ તેમજ સ્માર્ટ વોચ દ્વારા હેલ્થ પ્રેક્ટિસ અને જેવા ઘરે બેઠા ડોક્ટરોની સલાહ એજ જીવન સરળ બનાવતું છે. તો મિત્રો તમારે શું કેવું છે. આ તેના ટેકનોલોજી નો ઉપગ સામાન્ય જીવનમાં
હા મિત્રે. આધુનિક યુગમાં ટેકનોલોજી માનવ જીવનનો આધીન ભાગ બની ગઈ છે. ટેકનોલોજીના વિકાસને કારણે આપણા દૈનિક જીવનમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે.
આજે શિક્ષણ આરોગ્ય વેપાર સંચાર અને મનોરં જન જેમાં દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થાય છે. શૈક્ષણીક ક્ષેત્રમાં કમ્પ્યુટર સ્માર્ટફોન અને ઇન્ટરનેટ દ્વારા વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી શકે છે. ડિજિટલ પુસ્તકો વિડિયો લેક્ચર અને શૈક્ષણિક એપ્લિકેશન દ્વારા શિક્ષણ વધુ સરળ અને રસપ્રદ બને છે. આરોગ્ય ક્ષેત્રમાં આધુનિક મશીનો અને સાધનો દ્વારા વિવિધ વિવિધ રોગોનું ઝડપથી નિદાન અને સારવાર શક્ય બની રહે છે. ટેલિમેડિસિનની મદદથી દર્દીઓ દૂર તથા ડૉક્ટરની સલાહ મેળવી શકે છે સંચાર ક્ષેત્રમાં માં મોબાઈલ ફોન ઈમેલ અને સોશિયલ મીડિયા દ્વારા લોકો વિશ્વના કોઈપણ ખૂણે રહેલા વ્યક્તિ સાથે. તરત સંપર્ક કરી શકે છે આથી સમય અને ખર્ચ બનેની બચત થાય છે તેમજ બેન્કિંગ અને વેપાર ક્ષેત્રમાં ઓનલાઈન બે ન્કિંગ ડિજિટલ પેમેન્ટ અને ઇ કોમર્સ. સેવાઓના કારણે નાણાકીય વ્યવહાર સરળ અને સુરક્ષિત બન્યા છે. લોકો ઘરે બેઠા ખરીદી કરી શકે છે અને જેમની ચૂકવણી પણ કરી શકે છે. મનોરંજન ક્ષેત્રમાં સ્માર્ટ ટીવી ઓનલાઈન ગેમ્સ સંગીત અને ફિલ્મો દ્વારા લોકો પોતાના મનોરંજનની જરૂરિયાત સરળતાથી કરી જેમ કે ટેકનોલોજી નો અનેક ફાયદા છે.
તેથી.
તેમ છતાં તેનો અતિરેક ઉપયોગ નુકસાનકારક બની શકે છે તેથી ટેકનોલોજી સમજદારી પૂર્વક અને સતુંલિત ઉપયોગ કરવો જોઈએ આપણે ટેકનોલોજી નો વધારે પળતો ઉપયોગ કરવાને નહિ જોયે કારણ કે તે આપણા માટે જ નુકસાન થઈ શકે બની શકે છે. આપણને કોઈ પણ કામ કરવાવામાં આળસ આવી શકે છે. તેમજ કોઈ કામ કરવાનું મન લાગતું નથી. એના માટે આપણે ટેકનોલોજીનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. જેથી આપણને વધારે નુકસાન થાય નહી થાય. ટેકનોલોજી એ આપણા જીવનને વધુ. સરળ ઝડપી અને સુવિધા સબળ બનાવી છીએ. જો તેનો યોગ્ય ઉપયોગ આપણે કરીએ તો આપને માટે જ સારું છે અને અયોગ્ય ન કરીએ તો આપણને નુકસાન છે. સંચાર ક્ષેત્રમાં માટે ટેકનોલોજી મોબાઈલ ફોન ઇન્ટરનેટ ઈમેલ અને સોશિયલ મીડિયા દ્વારા લોકો વિશ્વના ખુણા માં બેઠી સંપર્ક કરી શકે છે તેમજ વિડીયો કોલિંગ મનસા જી અને ઓનલાઈન મીટિંગ્સ ના કારણે સમય અને ખર્ચની બચત થાય છે આજે વ્યવસાય એક અને વ્યક્તિગત સંચાર વધુ સરળ બની ગ્યો છે તેમજ પરિવહન ક્ષેત્રમાં ટેનોલોજી આધુનિક વાહનો જી. પી. એસ. સિસ્ટમ અન્ય ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધાએ મુસાફરી વધુ સરળ બનાવી છે. ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરવામાં આવે છે. તેમાં ટેકનોલોજી ને લાભો સમય અને મહેનત ની બચત થાય છે માહિતી ઝડપથી પ્રાપ્ત થાય છે. કાર્યક્ષમતા અને ઉત્પાદન ક્ષમતા વધે છે. શિક્ષણ અને આરોગ્ય સેવા વધુ સુલભ બને છે વૈશ્વિક સ્તરે સંપર્ક અને સહકાર વધે છે. તેમજ સર ટેકનોલોજી ટેકનોલોજીને ગેર કાપો- - મોબાઈલ અને ઇન્ટરનેટની લત લાગી શકે છે. સાઈબર ગુનાઓ અને માહિતી છોરીઓને જોખમ વધે છે. શારીરિક પ્રવૃત્તિમાં- - ઘટાડો થવાથી આરોગ્ય સમસ્યા ઊભી થઈ શકે છે અને વ્યક્તિગત- - સંબંધોમાં અંતર આવી શકે છે.
તો મિત્ર તમારે શું કેહેવું જોઈએ આપણે ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવો જોઈએ કે નહીં?
હા મિત્ર તમે કેવુંએ પ્રમાણે- - ટેકનોલોજી ના આજ- - પણ ઘણા બધા વ્યક્ ઠેશ રયો છે પરંતુ આપણે- - ટ ટેકનોલોજી ના સાવચેતીક પૂર્વક ચેક કરવુ જોઈએ. તેથી આપણે- - શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ ના બગડે- - અનેકે અસકન સપે વધુ સમય- - વિતાવને કારણે આંખોની નબડાઈ અ અને અનિદ્રા- - અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ પણ વધતી- - છે જેથી લોકો શારીરિક પ્રવૃતીભૂલી રહ્યા છે. સાયબર ક્રાઈમ અને સુરક્ષા- - ઓનલાઇન અને પર્નલ ડેટા લીક થવાના- - અ ખતરો હંમેશા રહે છે. સામાજિક અંતર લોકો એ- - તદ્દ ઘરમા સાથે બેઠા હોવા છતાં- - બધાન પોત પોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય- - જેનાથી કૌટુંબિક સંબંધોમાં નિકટતા- - ઘટી રહેે છે. ટેકનોલોજી એક સારા ગુલામ જેવી છે. પરંતુ જો તેને આપણા ઉપર- - આવી થવા દઈએ તો તે ખરાબ પાણી- - બનવાની શક્યતા ધરાવે સામાન્ય જીવનમાં- - તેનો ઉપયોગ સમજદારી પૂર્વક- - મર્યાદામાં અને પોતાનું પગ- - તી માટે કરવામાં આવે તો તે વરધાન સમાન- - છે ડિજિટલ અને સમતુલન છે. જણાવ્યું એ એજ આજનો સમય- - સાચી વાત છે તો મિત્રો તમે મને- - ત અ- - ટેકનોલોજી નો ઉપયોગ સામાન્ય જીવનમાં પર ચર્ચા કરવા માટે- - સમય આપે એના બદલ તમારો આભાર.
તમારો પણ ખૂબ ખૂબઆભાર.